હેલો
હા કેમ છે?
હા મ મજામાં છે તું કેમ છે?
બસ મજામાં.
હા તો ચાલ આપણે આજે પુસ્તક વાંચવાના ફાયદા વિષય પર આપણેે એક સુંદર રજૂઆત કરીએ. આપણેે બને પુસ્તક વાંચવાથી શું ફાયદા થાય છે એના ઉપર વાત કરીએ તો આજના મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં પુસ્તકોનું મહત્વ શું છે અને તે આપણા જીવનને કેવી રીતે બદલી શકે છે તેના વિશે વાત કરીએ.
હા જરુર પુસ્તકો જ્ઞાન નો ભંડાર છે. પુસ્તકો વાંચવાથી આપણને નવી નવી માહિતીઓ મળે છે. વિદ્યાર્થીઓ માટે પુસ્તકો સફળ સફળતા ની ચાવી છે સારા પુસ્તક પુસ્તકો માણસના વિચારોને સકારાત્મક બનાવે છે. પુસ્તકો વાંચવાથી ભાષા સુધરે છે શબ્દો ભંડળ વધે છે અને આત્મવિશ્વાસ વધે છે. મહાન વ્યક્તિઓ જીવન ચરિત્ર વાંચવાથી જીવન ચરિત્ર ચરિત્ર વાંચવાથી જીવન માં આગળ વધવાની પ્રેરણા મળે છે.
હા એક સારું પુસ્તક છે ઈ આપણો સાચો મિત્ર બની શકે છે અને ક્યારેય તે આપણો સાથ છોડતું નથી અને હંમેશા કઈક નવું શીખવે છે અને આગળ વધવામાં મદદરૂપ થાય છે.
સાચુ કીધૂ. જો આજકાલ ના ઘણા લોકો મોબાઈલ પર સમય પસાર કરે છે. પરંતુ પુસ્તકો વાંચવાથી મનની એકાગ્રતા વધે છે તે આજના યુગમાં કોઈને ખબર નથી. જયારે આપણે નિયમિત તો વાંચન કરીએ છીએ ત્યારે યાદશક્તિ મજબૂત બને છે પુસ્તકો આપણને કલ્પનાની નવી દુનિયાઓમાં લઈ જઈ શકે છે. વાર્તા, નવલકથા અને કવિતાઓ વાંચવાથી સજનાત્મક સર્જનાત્મક વિચ તે વ્યક્તિને સમજદાર અને સંસ્કારી બનાવે છે. જ્યારે ફોન ફોન તે માણસોને ચોપડાઓથી દૂર કરે છે.
હા એ વાત સાચી. સાચી છે. પુસ્તકો છે. આપણે માત્ર શિક્ષણ જ નથી આપતા પરંતુ જીવન જીવવાની સાચી રીત પણ શીખ શીખવે છે કે જીવનમાં આપણેે કઈ રીતે આ આગળ વધી શકીએ એ બધું નોલેજ છે આપણે પુસ્તક સારી રીતે આપી શકે છે.
હા એ સાચી વાત છે જયારે વિશ્વ ના ઘણા સફળ લોકો નિયમિત પુસ્તકો વાંચીને જ સફળ થયા છે પુસ્તકો વાંચવાથી નિર્ણય લેવાની શક્તિ વધે છે સારા પુસ્તકો આપણને ખરાબ આદતો થી દૂર રાખે છે. વચનથી તણાવ ઓછો થાય છે દિવસોના થોડા સમય માટે પણ પુસ્તકો વાંચવાથી મન શાંત મને મળે છે અને પુસ્તકો જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપે છે જય્યારે ફોન છે તે તે માણસોને તણાવ થી મુક્ત કરતો નથી
હા એ સાચી વાત છે કે જ્ઞાન મેળવવાનો સૌથી સરળ જો કોઈ સસ્તો અને સારી રસ્તો હોય તો એ પુસ્તકો છે. તેથી દરેક વ્યક્તિ એ છે ફોનમાંથી પણ આપણને ઘણું નોલેજ મળે છે. નથી મળતું એટલે દરેક વ્યક્તિ એ વાંચવાની કોઈ દિવસમાં એક એક પુસ્તક નું કોઈ એક પેજ તો છમાં ઓછું વાચવું જ જોઈએ. એનાથી આપણામાં ઘણી સારી ટેવો પડે છે.
બરાબર છે તમે સાચું કહ્યું જયારે બાળકો માટે પુસ્તક ખુબ જ મહત્વના છે પણ બાળકો આજના જમાનામાં આજના યુગમાં ફોન સિવાય બાળકોને પુસ્તકો લેવા ગમતા નથી બાળપણના વાંચવા બાળપણથી વાંચવાની ટેવ હોય તો ભવિષ્ય ઉજ ઉજ્જવલ બને છે અને પુસ્તકો દ્વારા આપણે ઇતિહાસ વિજ્ઞાન સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યો વિશે પણ જાણી શકીએ છીએ જો પુસ્તકો માણસને વ્યક્તિત્વનોો વિકાસ કરે છે વાંચનથી વિચાર વિચારવાની ક્ષમતા વધે છે અને જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી છે અને તેમાં જરૂરી ગુણો પણ વિકસે છે.
હા એ વાત સાચી છે હવે પુસ્તક છે એ જ્ઞાન આપણે રોજ છે વીસ થી ત્રીસ મિનિટ પુસ્તક વાંચવાની ટેવ પાડીએ તો આપણા જીવનમાં એના લીધે ઘણો મોટો ફેરફાર થઈ શકે છે.
અ જોવા જઈએ ને તો અ એ વાત તો તમારી સાચી છે પણ પુસ્તકોનું મહત્વ આજના જમાનામાં બહુ ઓછું થઈ ગયું છે કારણ કે ફોનનો જમાનો આવી ગયો છે તો પુસ્તકો ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે તો ફનોને ઓછો કરીને પુસ્તકને વધારવા માટે આપણે થોડુંક બાળકોને પ્રેરિત કરવા જોઈએ કે પુસ્તકો વાંચવા જોઈએ પુસ્તકો આપણા જીવનમાં સાચા માર્ગદર્શક દર્શક છે તે આપણા આપણને જ્ઞાન પ્રેરણા આત્મવિશ્વાસ અને સફળતા ન માર્ગ બતાવે છે મોબાઈલ અને સોશિયલ મીડિયાઓથી સાથે સાથે આપણે પુસ્તકો નનો પણ સમય આપવો જોઈએ દરેક ઘરમાં એક નાનું પુસ્તકાલય હોવું જોઈએ અને બાળકોને વાંચવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ પરંતુ પુસ્તક એક જ્ઞાન નું મંદિર છે જે વ્યક્તિઓને પુસ્તકોને મિત્ર બનાવે પુસ્તકો મિત્ર બને છે જીવનમાં ક્યારેક એકલો રહેતો નથી.
હા એ વાત સાચી છે પુસ્તક માણસ માણસ જો પુસ્તકને પોતાનો મિત્ર બનાવી લે તો એમાંથી એને ઘણું જ્ઞાન મળે છે અને એને જીવનમાં ક્યારેય એકલતા નો અનુભવ નથી થતો હવે પુસ્તક છે એ માનવ જીવનનો સાચો મિત્ર અને જ્ઞાન નો ખજાનો છે પુસ્તક છે એ આપણને ઘણી બધી નવી માહિતી આપે છે વિચારો આપે છે અને અનુભવોથી પરિચિત કરાવે છે પછી શિક્ષણ સંસ્કાર અને વ્યક્તિત્વ વ્યક્તિના વિકાસમાં પુસ્તકો ન મહત્વ ખુબ જ વધ સારો હોય છે. હવે પુસ્તક છે એ વાત ચવાથી આપણે આપણા જ્ઞાનમાં વધારો કરી શકીએ છએ પછી બીજો ફાયદો એ છે કે આપણી ભાષા સુધરે છે એનાથી આપડી વિચારવાની શક્તિ વધે છે સારા પુસ્ત છે માણસ ને જીવનમાંચ ચો માર્ગ બત બતાવે છે અને સફળતા મેળવવા માટે પ્રેરણા આપે છે. હવે મહાન વ્યક્તિઓ છે એનું જીવન ચરિત્ર અને પ્રેરણાદાયક પુસ્તકો છે એ આપણને મહેનત શિસ્ત અને આત્મવિશ્વાસનુંું મહત્ત્વ સમજાવે છે.
બરાબર છે અહી વૈજ્ઞાનિક ઐતિહાસિક અને સાહિત્ય અને જીવન મૂલ્યોના હજારો પુસ્તકો છે જય્યારે માણસોને નવી નવી દુનિયાઓ બતાવે છે ખરેખર આટલું બધું જ્ઞાન એક જ જગ્યાએ આપણને મળે છે જોવા જઈએ તો મહાત્મા ગાંધી અબ્દુલ કલામ અને ઘણા મહાન લોકો પુસ્તકો પ્રેમી હતા તે પુસ્તકો વાંચીને જ પોતે આગળ વધ્યા છે પુસ્તકો વિચાર શક્તિ વધારે છે અને જીવનમાં સાચો મારગ બતાવે છે હવે મને સમજાવું કે પુસ્તકોનું મહત્વ તો કેટલું મોટું છે.
હા હવે જોવા જઈએ તો આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે છતાં પણ એવું ન થી કે લોકો પુસ્તકો ને ભૂલી ગયા છે પુસ્તકો નું સ્થાન છે એ અવિસ્મરણીય છે પુસ્તકો છે ઈ વાંચવાથી આપડી એકાગ્રતા વધે છે પછી યાદશક્તિ મજબૂત બને છે અને મનને અલગ જ પ્રકારની શાંતિ મળે છે હવે વ્યક્તિની વાંચવાની ટેવ છે એ વ્યક્તિને સર્જનાત્મક સમજદાર અને સંસ્કારી બનાવે છે.
બરાબર છે પહેલા તો જો હું સાચું કહું ને તો હું મોબાઈલમાં સમય બગાડતી હતી પણ મને જ્યારથી ખબર પડી ત્યારથી પુસ્તક મારું મિત્ર બની ગયું છે પુસ્તક વાચ્યા વગર વગરનું જીવન અંધકારમય હોય છે પુસ્તક એક જ્ઞાનનો ખજાનો જીવન બતે સુખ નિરાળો અને સાચ ચાલો પુસ્તક સાથે મિત્રતા કરીએ અને સફળતા જીવન તરફ આગળ વધીએ તો શું તમે થોડું બધું આગળ મને કેશો
હા હવે પુસ્તક છે એ જ્ઞાન ના દીવા સમાન છે જે આપણા જીવનને છે એ પ્રકાશિત કરી શકે છે તેથી આપડા જીવનનો અંધકાર છે એ દૂર કરીને આપડા જીવનમાં પ્રકાશ ફેલાવે છે હવે દરેક વ્યક્તિ એ છે એ નિયમિત વા ટેવ પાડવી જોઈએ પાડવી જ જોઈએ પુસ્તક છે એ પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવી લે તો વ્યક્તિ છે ઈ જીવનમાં ઘણું બધું કરી શકે છે ને આગળ વધી શકે છે. પુસ્તક એક જ્ઞાનનું મંદિર. છે અને વાંચવું એ સફળ તાની ચાવી છે.
બરાબર છે જો પુસ્તક એ મનુષ્યનો સૌથી સારો મિત્ર માનવામાં આવે છે મિત્ર મુશ્કેલીઓમાં સાથ આપે છે. તેવી જ રીતે પુસ્તકો આપણા જીવનની દરેક તબક્કે આપણને જ્ઞાન માર્ગદર્શન અને પ્રેરણા આપે છે પુસ તકો વી જ્ઞાનું જ્ઞાન કલ્પના કરવાન પુસ્તક કો વિના કલ્પના કરો મુશ્કેલ પડે છે જયારે પુસ્તકો માત્ર કાગળના પાનાનો સમૂહ નથી પરં તુ તે અનુભવ વિચાર. અને જ્ઞાન નો ખજાનો છે પુસ્તકો આપણને નવી દુનિયા દુનિયાની સફર કરાવે છે આપણે ઘર બેઠા ઐતિહાસિક વૈજ્ઞાનિક સાહિત્ય ભૂગોળ અને વિવિધ સંસ્કૃતિઓથી જાણી શકીએ છીએ વિવિધ સંસ્કૃતિઓથી જાણી શકીએ છ પુસ્તક વાંચવાથી પાસાઓ પર પડકાર મજબૂત બને છે અ શબ્દ ભંડળ વધે છે અને વ્યક્તિ અભિવ્યક્તિ શક્તિમાં વધારો થાય છે વિદ્યાર્થીઓ માટે પુસ્તકનું મહત્વ ખુબ જ વધારે છે પુસ્તકો દ્વારા પોતાના અભ્યાસમાં સફળ મેળવી શકાય છે માત્ર પુસ્ત પાઠ્યપુસ્તક જ નહીં પરં તુ પરંતુ સામાન્ય જ્ઞાન જીવન ચરિત્ર અને પ્રેરણાદાયક પુસ્તકો પણ વાંચવા જોઈએ તેથી જીવનમાં આગળ પ્રેરણા વધ પ્રેરણા વધવા વધવાની પ્રે પ્રેરણા મળે છે મહાત્મા ગાંધી એ સ્વામી વિવેકાનંદ વ્યક્તિ પુસ્તકો પો તાના જીવનને વિશેષ સ્થાન આપ્યું છે આજના સમયમાં મોબાઈલ ટીવી અને સોશિયલ મીડિયાઓના કારણે લોકો વાંચન થોડું ઓછું થઈ ગયું છે લોકો કલાકો સુધી ફોનમાં વ્યસ્ત રહે છે પરંતુ પુસ્તકો વાંચવા માટે સમય કાઢતા નથી પરિણા મેં એક્રતા ઘટે છે અને જ્ઞાનને વિકાસ પણ મર્યાદિત થઈ જાય છે આ જો આપણે દરરોજ માત્ર ત્રીસ મિનિટ પણ વાંચન કરીએ ને તો આપડા જીવનને નોંધપાત્ર વધારો વધારો થઈ શકે છે પુસ્તક આપડા સારા સંસ્કારો આપે છે વાર્તાઓ જીવન ચરિત્ર અને ધાર્મિક ગ્રંથોમાં પણ આપણને સત્ય અહિંસા મહત્વ શિસ્ત અને માનવતાના પાઠ પટ શીખવી શીખવે છે પુસ્તક આપણને સારો માણસ બનાવવામાં મદદ કરે છે.
હા એ વાત સાચી.